હા શું કરો છો બેન મજામાં
બસ મજામાં મારો અવાજ આવે છે ને તમને
હા હા હલો આવે છે મારો અવાજ
હા હા તમને મારો આવે છે
હા
હા બોલો બોલો મજામાં ને
મજામાં તમે કો
બસ મજામાં બીજુ આજે એક વિચાર આવ્યો કે આમ એક વિષય પર વાત કરીએ ઉપવાસ અને તેનાથી લાગે જે આમ લાભ થાય ને એના વિશે આમ શું કહેવાય કે ઘણા લોકો ઉપવાસને માત્ર ધાર્મિક દૃષ્ટિએ જોવે છે કે આજે બીચ છે કે આજે પૂનમ છે તો આપણે કરીએ પણ તેનો વૈજ્ઞાનિક એક મહત્વ બહુ ઊંડું છુપાયેલું છે તમારું શું કેવું
હમ બિલકુલ સાચું આમ આપણા સમાજમાં ઉપવાસ એક પરંપરા તરીકે પણ હવે તો ડોક્ટરો પણ એવું કહે છે આમ ગ તે એ કરેલો ઉપવાસ છે એ શરીર માટે લાભદાયક છે એમ તમને શું લાગે કે ઉપવાસ નો મુખ્ય લાભ શું હોય છે
હા મને લાગે છે ઉપવાસ શરીરને આરામ આપે છે રોજ ખાવાની શું કે આપણું પાચન તંત્ર સતત આમ કાર્ય કરતું રહેે કે રોજ કામ કરતું હોય પણ એને બી બ્રેક આપવો એને થોડો વિરામ આપવો બહુ આમ આ શું કેહેવાય જરૂરી પોતાની અંદરની અંદરની જે સફાઈ હોય એ બી ખૂબ જરૂરી કરવી મહત્ત્વનું બને એમ
તમારો અવાજ નથી બરાબર આવતો એમ હલો
હલો
હેલો
હા હા આવ્યો
હ કપાય છે હલો
હા હા બેન આવ્યો
હમ આમ જેમ કીધું એ વાતને આમ ડિટોક્સ કહેવાય પણ ઉપવાસ દરમિયાન જે શરીરેરવ જેવા પદાર્થો બહાર કાઢવામાં મદદ કરશે ખાસ કરીને પાણી અથવા ફળોનોો ઉપવાસ રાખવા શરીર પડું લાગ
શરીર હડવું લાગે હમ સાચી વાત છે અને એક મહત્વની વાત એ છે કે ઉપવાસ માત્ર શરીર માટે નહીં પણ મનમાં પણ આમ ફાયદાકારક છે ઉપવાસ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને શાંતિ તેનો બી આમમ અનુભવ થાય ને એમ
હમ એ તો સાચું છે ઘણા લોકો તો કહે છે કે ઉપવાસ દરમિયાન તેઓ વધારે ધ્યાનમાં બેસી શકે છે કદાચ ખોરાક ઓછો લેવાથી મન પણ આમ શાંત બને છે
લે હા એકદમ સાચી હોત છે હવે ત્યાં આમ વૈજ્ઞાનિક રીતે જોઈએ ને તો આમ ઇન્ટરમિટ ફાસ્ટિંગ એને કહેવામાં આવે આજકાલ લોકોને બહુ આમ પ્રિય છે કે શું કે અનિશ્ચિત સમય સુધી ખાવું અને બાકીના સમય ઉપવાસ કરો જેમકે તમે આઠ કલાક ખાઓ અને સોળ કલાક તમે ફાસ્ટિંગ કરો ને એમાં આ રીતે કરીએ ને તો એમાં શું કે ઝડપથી આમ વજન બી ઘટાડવામાં બહ મ મદદ કરે હા વસ્ુ
સાથે સાથે આપણા શરીર ને પણ બ્લડ સુુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો કેટલાક ડોક્ટરો નિયંત્રિત ઉપવાસ ની સલાહ આપે છે મેં તો ઘણા ડોક્ટરો જોયા છે
હા સાચી વાત છે એક એવી એક મહત્વનું શું કે ધ્યાન આપવા જેવું છે કે દરેક માટે ઉપવાસ કરવો બી યોગ્ય નથી જો કોઈને ય તો ઉપવાસ કરતા પેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ નહી તો પછ માં તમને વીકનેસ જાય તો તમે વધારે બીમાર પડી જાવ
બિલકુલ મતલબ રહેવું જ નહીિ પણ કેવાો ને કે ઘણા લોકો ઉપવાસમાં પડ છે દહી સુકામેવા વગેરે ખાય છે જે શરીરને જરૂરી પોષણ પણ આપતા હોય છે
હા અને રસપ્રદ બાબત એ છે કે શું કેવાય ઉપવાસ થી શરીર ન મેટાબોલ એક્ઝામ કેવાયને એ બો સુધરે છે જે જ્યારે આપણે એમ ઓછું ખાઈએ અને આમ શરીરને જે સંગ્રહિત ચરબી હોય ને ઉપયોગ ના થયામ
હા એટલે જ તો વજન ઘટાડવા માટે ઉપવાસ કેવું અસરકારક માનવામાં આવે છે પણ જો ખોટી રીતે કરાય તો શરીરને નુકસાન પણ થાય
હા જેમ કે લાંબા સમય સુધી પાણી ન પીવું પછી એક આમ એક સાથે વધારે ખાઈ લેવામ જેમ કે આખો દિવસ ઉપવાસ કર તો બીજા દિવસો વધારે ખાઈ દઈએ તો આમ નુકસાનકારક કહેવાય
એટલે સંતુલન એટલું જ જરૂરી છે આમ ઉપવાસનોો સાચો અર્થ એ છે કે આમ નિયંત્રણ અને શિસ્
-હ હા અને કદાચ આથી જ આપણા પૂર્વજો પણ ઉપવાસને જીવનશૈલીને ભાગ બનાવી દીધો કે આમ શું કેવાય એ લોકો બી કરતા આવ્યા છે આમ જાણ સમયસર આમ શરીરને બી આરામ આપવો જોઈએને કે આખો દિવસ કામ કરીએ તો થાકી જાય એમ સર્વે બી થાકી જાય ને તો એનો બી બ્રેક આપવું જરૂરી છે
હ સાચું હા આજના સમયમાં તો જ્યાં જંક ફૂડ અને અનિયમિત જીવનશૈલી વધી રહી છે ત્યાં ઉપવાસ એક આમ સારી આદત બની શકે
હા પરંતુ તમને શું લાગે કે આમ શું કેહેવાય રોજિંદા જીવનમાં અ ઉપવાસ કઈ રીતે સામેલ કરી શકાય મતલબ
અ હું તું કેવું કરું કે અઠવાડિયામાં એક દિવસ હળવો ઉપવાસ રાખું અને રાતે અથવા છે ને વહેલું ખાઈ ને સવારે મોડું નાસ્તો કરવાનો આ પણ એક પ્રકારનોો ઉપવાસ જ કહી શકીએ આપણે
હા એકદમ સાચી અને શું કહેવાય ખબર છે ટાઈમ રિસ્ટ્રિક્ટ એટિંગ કહેવામાં આવે ઇંગ્લિશમાં એને એવી રીતે કહેવાય જેમ કે મેં કીધું ને પહેલા જ કે સોળ કલાક ઉપવાસ કરો અને આઠ કલાકમાં ખાવાનું
હા અને મતલબ ખુબ અસરકારક સાબિત થયું છે લોકોમાં ઉર્જા વધ છે અને થાક પણ ઓછો લાગે
હા અને સાથે સાથે બીજી બાબત આપણે એવું કહી શકાય કે ઉપવાસ દરમિયાન પાણી પણ વધ પીું જોઈએ તો આપડ જે શરીર હોય ને હાઈડ્રેટ ર ડડીહાઈડ્રેટ ના થઈ જાય તો એ વસ્તુ ખૂબ ધ્યાન આપણે એમ રાખવું જોઈએ પાસમાં હા
મ લીંબુ પાણી છે અળિયેળ પાણી એ પણ લઈ જતાય તે કેવું કે પેલું શરીર માં મેં સાંભળ્યું છે કે ઇલેક્ટ્રો લટ હોય ને ઇલેક્ટ્રોલાઈટ એ પુરા
હા અને અંતમાં હું એટલું જ કહું કે ઉપવાસ માત્ર શું કેક ખોરાક ત્યાગ કરવાનું નહીં પરંતુ એ કામ શું કહે સંપૂર્ણ જીવનશૈલી છે જે મન શરીર અને આત્મા માટે હોય છે
ખુબ સરસ કહ્યું જો આમ યોગ્ય રીતે અપનાવવામાં આવે ને તો ઉપવાસમાં આરોગ્ય માટે આશીર્વાદ બની શકે છે એમ
હા અને તને ક્યારેક આમ શું કેવાય લાંબા સમયનો ઉપવાસ કરવાનો આમ અનુભવ થયો છે આમ ત્યાં એવું કીધું હોય કે બસ આમ અડધો ઉપવાસ કરવો છે કે એવું પણ આમ બહુ લાંબો થઈ ગયો હોય બે ત્રણ દિવસને એવું કશું
હા હા એસીમાં આવું જ થયેલું કે એક વખત મેં ત્રણ દિવસ ના આમ ઉપવાસ કર્યો હતો કેવ કહ આમ ફળ થઈને શરૂઆત માં થોડું મુશ્કેલ લાગ્યું પણ પછી શરીર ને મતલબ એડજસ્ટ થઈ ગયું એટલે વાંધો ના
હ ત્યારે તનેમ શું કેવાય દરમિયાન કશો ફેરફાર લાગે તને
હમ્મ બિલકુલ નસ શરીર આમ હળવું લાગતું તું પછી આમ મનમાં એક જ આમ અજીબ શાંતિ હતી અને મન તો ઊંઘ પણ આમ સારી આવતી હતી નોર્મલી દિવસ કરતા
ઓહો સારું કેવાય હા આ બાબત છે કે ઉપવાસ આમ અસર માત્ર શારીરિક નહી પણ માનસિક પણ આપે નહી
હમ્મ અને કદાચ આથી જ આમ યોગ અને ધ્યાન સાથે ઉપવાસ ને આમ જોડ ખોડવામાં પણ આવતું હોય છે
સાચું સાચું કીધું હા ઉપવાસ યોગ અને ધ્યાન આ ત્રણે મળીને સંપૂર્ણ સ્ સ્વાસ્થ્ય કહેવાય ને એ આપે આપણને આમ નવ શું કહેવાય ઉર્જા ભરેલું શરીર આપણું બનાવું હોય તો આ કરવું
હ હલો
હાલ હલો હા હા હલો
મારો હલો
હા હા આવે છે આવે છે બોલો બોલો
તમે શું કહેતા હતા બોલો
આ એ જ કે આમ શું કેવાય સાચું આમ યોગ ઉપવાસ અને આ ધ્યાન આ ત્રણેય મળીને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપે એમ
હમ્મ એ તો છે એમ એવું કહી શકાય કે ઉપવાસ એક આમ પ્રાચીન રીત તો છે પણ જે આજના સમયમાં પણ એટલી જ આમ કય ને કે રસપ્રદ છે
હમ્મ બિલકુલ જો સમજદારી થી અપનાવીએ ને તો આપણું જીવન વધુ સ્વસ્થ અને સંતુલિત બનાવી શકે છે
પણ મને હવે આમ એક પ્રશ્ન થાય છે કે શું આમ ઉપવાસ દરેક ઉંમરના લોકો માટે સરખો ફાયદાકારક હોય છે શું લાગે તમને
હમ્મ બહુ સારો પ્રશ્ન પૂછ્યો તે મારા મત પ્રમાણે શું કેહેવાય ઉપવાસ પ્રકાર અને સમય ઉમર પ્રમાણે બદલાવું જોઈએ જેમ કે અ યુવાનો માટે લાંબો ઉપવાસ સરળથી થઈ શકે પણ વૃદ્ધ માટે આમ ઉપવાસ શું કે હળવો ઉપવાસ યોગ્ય છે કે અડધો દિવસ કરે તો સારું આમ બે બે ત્રણ દિવસ કે અઠવાડિયું કરવું એ એમના માટે યોગ્ય નથી
હા એ તો છે અને બાળકો માટે તો ઉપવાસ ખાસ ધ્યાનથી કરાવવો જોઈએ તેમને પૂરેપૂરા ભૂખ્યા રાખવા એ યોગ્ય નથી કારણ કે આમ એ લોકોને આટલી ઉંમરે એ ભૂક્યું રાખવું સારું સારું નથી અને આમ હળવો અને પૌષ્ટિક આહાર આપવો જ જોઈએ બધાએ
સાચી વાત છે અને જે પ્રેગ્નેન્ટ લેડીસ હોય એના માટે બી ઉપવાસ કરતી વખતે ઘણ ઘણા આમ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે કે એમને એમ ઉપવાસ કરે પણ જે જરૂરી પોષક તત્વો હોય અમને લેવા જોઈએ મેં બી આ વખતે કર્યા હતા ઉપવાસ પણ હું સાથે સાથે જે શરીરને યોગ્ય હને એ બી લવ હા
બધા
હલો